હા બોલો કેમ છો મજામાં?
હા મજામાં. તું કેમ છે મજામાં?
હા હા મજામાં.
બરોબર હું પણ એકદમ મજામાં. મને એવું થયું કેજ અચાનક મેં જૂના સ્કૂલ ના ફોટોસ જોયા. પછી આપ આપ બંનેના ફોટોસ જોયા તો મને આટલી તારી યાદ રઈ ગયું તો મેં કીધું લાય તને ફોન કરું.
હ અછા અછા બરોબર છે સાચી વાત છે હું પણ મજામાં છું બોલો તમે શું કહો છો? બીજું નવાજુની?
કઈ નહી એટલે બસ આ મેમરી આયી એટલે મેં કીધું તને યાદ છે સવારે સ્કૂલે જવાની. કેવી આળસ આવતી તી ને.
હા સાચી વાત છે. મારા બ મારા બ ફોનમાં પણ ગયા અઠવાડિયે મેમરીઝ ને બધા ફોટા હતા ને તો મને બી યાદ આવી ગયુ તું.
બરોબર.
એક દિવસ મારે બસ જતી રહી હતી ને પછી પપ્પા મને છેક સ્કૂલ સુધી મૂકવા આયા તા.
ઓ હા મારી પાસે પણ એવું થયું તું.
એમ સ્કૂલ ની પ્રાર્થના સવાર સવાર માં કેવી રીતે યાદ આવે ને એમ બધા લાઈનમાં ઊભા ઉભા રહીએ લાઈન ક્લાસ માંથી બહાર નીકળવાનું
હા પછી ગીત ગાવાનું પછી ના ઉભા હોય તો ટીચર બોલે. બધાને એક લાઈનમાં ઉભા રાખે
પછી જોને કોઈ વાત કરતું હોય તો પીટી ના સર કેવા તરત આવીઈ જતા હતા.
હા સૌથી વધારે મજા તો છે ને રિસેસ માં આવતી હતી
હા એ વાત સાચી બધા સાથે ટીફિન બદલવાનું બધા અલગ અલગ ડબ્બામાં લઈને આયા હોય એટલે બધાનું થોડું થોડું ખાવાની બઉુ મજા આવતી હતી મારા મમ્મી થેપલા મારા મમી ના બધાનેે બઉ ભાવતા તા
હા અને તું મારી પાસેથી ઇડલી લઈ જતી તી યાદ છે તને?
હા ઇડલી બહ જ મસ્ત બનાવતા હતા હા મને આજે પણ એ સ્વાદ યાદ આવે છે ને ઘણી વાર એવું થાય મારા ઘરે ઈડલી બનાવે મારી મમ્મી પણ એવી ક્યારેય સ્વાદ નહીં આવતો એવો.
પણ હવે તો બધા પોત પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે ને એટલે આવી રીતે આપડું ફરી આવી રીતે મળવાનું બી નથી થયું સ્કૂલ ના બધા મિત્રો સાથે.
સાચી વાત છે પેલા તો કેવું આખો દિવસ મિત્રો સાથે પસાર થતો હવે તો મહિનાઓ સુધી વાત પણ નહી થતી બધા પોતાના નોકરી લગ્ન જીવ અને બધામાં બધા બીઝી થઈ ગયા છે.
હા આપડો પેલો ક્લાસ ટીચર તમને યાદ છે?
હા પેલા ગણેશ ના સર ને એ તો કેટલા સ્પીક હતા કેટલા કડક હતા. પણ બહુ સારું ભણાવતા એ આપણને યાદ રહી જ તું તું
હા અને મને છે ને ગુજરાતી ના મેડમ તો દરેક કાર્યક્રમમાં આપણને સ્ટેજ બર જ મોકલ ના ખબર છે તને?
હા મને તો જયારે પહેલી વખત કીધું ને સ્ટેજ પર બોલતા ત્યારે મને બહ નહી કે તમારે સ્ટેજ ઉપર બોલવાનું છે ને ડાયરેક્ટ જઈને ઉભી કરી દીધી સ્ટેજ કે તમારે અહં બોલવાનું છે મને તેમાં બહુ જ બીક લાગતી હતી.
હા પણ પછી આપડે એવી રીતે વારંવાર ગયા ને એટલે પછી આમ ધીમે ધીમે આપણે હ વિશ્વાસ આવી ગયો.
સાચી વાત છે પછી તને આપડે ઓલું સ્કૂલ પિકનિક યાદ છે?
હા આપડે સાયન્સ સિટી ગયા તા એ ને? આખો દિવસ રમ્યા ત અને પછી કેટલું બધું ચાલી ચાલીને બધું જોયું હતું સાયન્સ સિટીની અંદર
હા બસ માં મસ્ત ગીતો ગાતા ગાતા અંતાક્ષરી રમતા રમતા અને ડાન્સ કરતા કરતા ગયા હતા કે મજા આવતી હતી તારે
હા ખાસ આજે દિવસ આમ પાછા આવીય છે તો કેટલું સારું લાગે નહી?
સાચે અને ત્યારે તો મોબાઈલ બી નહોતો એટલે મોબાઈલ ની ચિંતા નહી કામનું ટેન્શન નહી. કે ઘરે જઈને આપડે કોઈ કામ ના હોય કશું જ ના હોય ના નોકરી હોય કશું નઈ પાછી મોબાઈલ બી એટલો બધો આપડે વાપરતા નઈ. કઈ જ ટેન્શન નતું બસ ખાલી હરો ફરો ને ભણો.
હા એજ આપડે ખાલી બસ જવાનું સ્કૂલ જને ભણવાનું આવીને રમવાનું. મિત્રો સાથે હસી મજાક કરવાો અને એમાં જ દિવસ પસાર થઈ જાય.
એ છે. આજે સમજાય છે અત્યારે ખરેખર આમ નોકરી જઈએ ને ઘર સાચીવીવે જયારે કે બળ પણ જીવનનો સૌથી સુંદર સમય હતો.
હા અને એની એની બધી જે યાદો છે ને સ્કૂલ ની રમવાની બાળકો પણ બધી આપણને ક્યારેય ભૂલાય જ નહી.
સાચી વાત છે. તો ચલો આપડે એવું કઈક કરીએ એક દિવસ છે. ને બધા બધા જૂના મિત્રોનુ બ યુનિયન રા બધા ક્યાં હશે જે અલગ અલગ હશે એ બને બધા ભેગા મળીશું તો ખરી
એ વિચાર સારો છે. આપણેે બધી બધા એક વાર ફરી મળીશું
હા જુના ફોટા જોઈશું વાતો કરીશું સ્કૂલ ના દિવસો હું ફરી યાદ કરીશું બધા મળીને
હા અને આપડે એવું હશે ને તો એક વખત છેને આપે જે સ્કૂલ છે ને ત્યાં આગળ આપડે બધ બધા ભેગા મળી ના જોઈએ તો આપણે બધા જે જૂના જૂના શિક્ષકો છે ને એમને પણ મળીશું
હા એ લોકોને પણ આપણને જોઈને ઘણો આનંદ થશે કે આટલા વર્ષો સુધી બી આ છો. છોકરાઓને અમે યાદ છે કે જેને અમે ભણાય તુ એમને એવું લાગે બ ખરી કે બધા આવી રીતે ભણ્યા અને અત્યારે આવું બધું કરે છે.
હા આમ એવું જ થઈ ગયું શક કે આમ જીવનમાં ઘણા આગળ વધી ગયા છે પણ બાળપણ છે ને પણ હંમેશામ દિલ માં રહેવાનુંમ સૌથી વધારે યાદો એની જ છે.
સાચી વાત છે. એટલે જ તો મેં તને ફોન કર્યો મેં કીધું આજે તારી સાથે વાત કરી જૂના દિવસો કરી આમ જીવી એવી લાગણી થઈ જાય એું એટલે જ મેં તને આજે ફરી ફોન કર્યો
બરોબર છે પણ આપડે એક વખતે છે ને આપણે પ્લાન કરીએ કે આપણેે બધા જ જે છોકરીઓનું આપણું સ્કૂલ નું ગ્રુપ છે ને વોટ્સઅપમાં તો આપડે બધ બ એમાં એક વખત વાત કરીએ કે બધા પો પોતાના ટાઈમે કેવી રીતે ફ્રી છે, તો આપડણે ફરી રિયુનિયન રાખીએ કે્યાં કો કો રેસ્ટોરન્ટમાં કેવી રીતે
હા એવું કરીએ આપડે બધાને મેસેજ કરીએ બધા જ એમ કેવી રીતે ક્યાંક જમવા જઈએ કા તો પછી ક્યાંક મુૂવી જોવા કેવું કઈક પિક્ચર જોવા કેવું કઈક ચલીએ બધા નક્કી કરીને બને આપડે બધા મળીએ બી ખરી ગેજેટ બી થાય પછી બધા શું કરે છે અત્યારે કોણ જોબ કરે છે કેવી પો એનું પ છે કેવી નોકરી કરે છે.
હા મતબ તો અમુક લોકો ના ઘણા લોકો ના તો મ ફેસ બી ભૂલાઈ ગયા છેમ કેટલા બધા ટાઈમ થી મળ્યા નથી ને તો
સાચી વાત અને બધાના ફેસ બદલાઈ જ ગયા હશે કેવાય નાના હશે ત્યારે આપણે અત્યાર સુધી તો કેટ એટલો બધો ચેન્જ થઈ ગયા
હા, એ તો આમ આપડે કેટલા બધા દિવસોથી મળ્યા નથી એમ કે બધા અલગ અલગ સિટીમાં જ રહ્યા અમુક લોકો ના તો મેરેજ ભી થઈ ગયા છે.
અને બધાએ આપણેે તો ફિલ્લ અલગ અલગ લીધી એટલે આપડે તો કોઈ એવું બી નથી કે જે જોડે. કોલેજમાં હોય બધા સ્કૂલે હતા એજ
હા બધા આપડે લોકો જે હતા ને એમને એમ જ છીએ.
હા પણ અમે એવું ક કે સારું હતું એ એ જિંદગી જ કઈક અલગ હતી. તેવું તો કોલેજ માં પણ મજા નહી આવતી જેવી સ્કૂલ માં આવતી હતી
હા કોલેજમાં તો કેવું આપણને અસાાઈનમેન્ટોનું પ્રેઝન્ટેશન એવા બધા એક્સ્ટ્રા એક્સ્ટ્રા બધા કામ હોય, ને એમાં આપડો વધારે ટાઈમ જાય એમ અને કોલેજમાં તો ઘણા લોકો એવા બી હતા કે જોડે જોડે નોકરી પણ કરતા હતા
હા એ વાત બી છે.
હા એ સ્કૂલ ટાઈમમાં તો વધારે સારું હતુ
હમ ખાલી હરો અપહરો રમો એમાં બી કેયવું અલગ અલગ આવે દરેક તહેવારો ના ફંક્શન આવે એટલે આગલા દિવસે જન્માષ્ટમી ગણેશ ચતુર્થી તો એના ઓલા હોય ડાન્સ ને એવા ઉત્સવ ને બધું રાખ હે સાચડે એવું બધું કરીએ
બધ તહેવારો હોય બધા તહેવારો ના કાર્યક્રમ હોય એટલે આપણ એ વ વખતે છે ને બધું જોવાનું બી એટલી મજા આવે અનેને તહેવારો બી આપડણે મહત્વ સમજી શકીએ
હા એજ ને પછી રમતોત્ સવા આવ દર વર્ષે કેવી અલગ અલગ. રમત રમતા હતા આપડે બધા
તો એ વખત બી આવે ને પછી શિયાળા માં પણ આવે
હા
હું તમારી લોકો જોડે સ્કૂલ માં આવીઈ ને ત્યારે હું પેલા મારી જે સ્કૂલ માં હતી ને ત્યાં બી મારે એવું હતું બધી રમતોત્સવ હોય, ને તો લીંબુ મ સંગીત ખુરશ પછી ઊંધી દોડ પછી સો મીટર લાંબ દોડ ખોખો એ બધી અલગ અલગ ગેમ રમાતા હતા.
સાચી વાત છે. એ બધી ગેમ રમાને ક મજા આવતી હતી કબડ્ડી રમાડે ને દોડા ખેંચ રમાડેને
હા બઉ વધારે જ મજા આવે એ વખતે જે બધી રમતો હતી અત્યાર છોકરાઓ કોઈી રમેતો નથી રમતા બધા બસ ફોન ફોન માં જ હોય છે ભણવા બેસે ફ્રી થાય ને પછી તરત ફોન જોુવે
અત્યારે તો લુડો ને ઉઊનો ને પો તાને એવું બધું ફોનમાં રમશે ઈમ પોસ્ટર ને આવી બધી ગેમો રમશે
હા બધી બેઠા બેઠા રમે એમને એમને શરીર માટે કોઈ આમ તંદુરસ્તી જડવાય ને એવી કોઈ જ રમતો અત્યારે છોકરાઓ નથી રમતા
આપડે તો બેડમિન્ટન ફૂલ રેકેટ બોલ બેટ એવું બધું રમવા બી જતા હતા પછી બગીચામાં જ જઈએ હિચકો લપસણી ને એવું બધું ખાવા અત્યારે તો એવું બધું કોઈ જતું જ નથી.
હા એ જ ને અમ બધા છે ને અંદર બસ બેઠા બેઠા ગેમ રમાય ને એવી બધી રમતો રમતા હોય છે. દૂર સુધી આમ દોડવા કુદવાનું હોય ને એવું કઈ જ હી
હા આપડે તો બધું કેટું બધું રમતા હતા
તો આપણેે પ્લાન કરી કે આપણે ર રિયુનિયન કરી તો આપણેે બી બધી જે રમતો બી હશે, ને એ બી રાખીશુ બઉ વધારે નઈ પણ આમ થોડી થોડી રમાય ને એવી રાખી
આખા એક દિવસનો જે એવો કોઈક પ્લાન બને આપણી છોકરીઓનો કેવા કોઈક રિસોર્ટમાં રાખી લેએ કે જ્યાં બધું આવું કે એમ એડવેન્ચર એક્ટિવિટી આ આવી જાય જમવાનું બી આઈ જાય ને મવી જોવાનું પણ આઈ જાય.
હા હા એવું જ કરીશું એટલે આપણે કેવું રમવાનું બી મે પછી આપણેે વાતો કરી કરીને જ થોડાક આપણેે બોર થઈ જઈએ એમ થોડક ગેમ ને એવું રમી ફોટા પાડીશું વાતો કરીશું ને તો વધારે મજા આવશે
હા એટલે એવું બધું કરીશું કઈ નહીિ તો હવે આપડે એવું કરીએ કે ગ્રુપમાં મેસેજ નાખીએ બધા શું કે છે, શું નહિ બધા જ જોડે નક્કી કરીએ અને પછી પ્લાન કરીએ કે ક્યાં જવું છ, ત્યાં નહી.
હા સાચી છે, હું કરીશું ચોક્કસ મને છે ને થોડી બે દિવસ પેલા કધો તો મારે છેને. ઓફિસ માં મને રજા મૂકવાની ખબર પડે હા ને
ઓકે સારું સારું કઈ વાંધો નહીિ હું અત્યારે જ ગ્રુપમાં મેસેજ નાખીને પૂછું. પછી તમને જણાવજેય સારું ચલો હા આવજો હા